હલો હરમ. હેલો, હા અવાજ આવે છે? હેલો, હા અવાજ આવે? હા આવ્યો આવ્યો.
હા હા આયો, એજ મેં કીધું ટ્રાય કરી જાઉં કે લાગે રું કે નહી આજે. કાલે વળડી મારી ફ્રેન્ડને મેં પૂછ્યું મેને કીધું કેમ અમારા કોઈના ટાસ્ક નથી આવતા એમ. તો એને કીધું ફોર્મ ભર્યું મેં કીધું કયું ફોર્મ, તો કે આ ફોર્મ ભરવાનું હોય ભરશો ને તો પછી આવશે.
અચ્છા, ઈ કાલ હું ભરવા માંડી ને રાતના. મારાથી તો ઓોલું લખાતું નોતું મા નામ ને લખવાનું હતું મેં તું સવારના કંઈ છોરાને. ને હમણાં છું કેના રીતે પરવારી.
સતો હયાાલ છે એ વાંધ નથી.
હમ નીચે કેવલું જ નતું લખાતું. જે કીબોર્ડ આવે કે નામ લખી ને આપણે ખાલી એ આવતો હતો કે નામ લખો કે એ તમે હવે
હા તો ઈંગ્લિશ માં લખી નાખશોને જ્યોતિ પટેલ એમ તો આવશે. હમ, એટલે હાલશે એ તો વાંધો નથી. એ વળી એમ કેવા માં તો મેં કીધું પૂછી જા કરી જોો એ ટ્રાય બીજો શું.
છે એક વાર કર તો ખબર પડે હા એક વખત લગાવી તો ખબર પડે ને. જ
ને એટલે સીધું પૂછી જો ને બધું ટ્રાય કરીજો આજે લાગે રોકે ને.
આરું નફોનમાં લાગ્યો?
હા તમારા નંબર પર લાગ્યો ને, હમણાં વાત કરું રઈ.
હ ના એ ખત
છુટ્ટી આ છે ભાઈ ને?
ના ના છુ તેના થ મે સાઈડેકે દીપક ઘરે. વેદુ ને.
વેદુ ના ક્લાસ છે બપોર ના પણ હવે જોઈ સુખ થું. એના ફિજ ઉપર, હા. હા અને અઢ વાગા ના.
હ ચાય કીધું તો ત્રણ કેટલા વાગે જાય પણ નીકળેલા ખબર નહી આવે.
હા એ, જોય શું થાયું, છોરા ત કેરા. સર ના ઓનલાઈન રાખી દો એમ
હમ્મ ચાલે ઓનલાઈન રાખી દે તો હાલેેને કે આવા વરસાદના જે
થાય રું શું કરેરા હજી અઢી વાગ્યા નાય ત્યાં ઊધી વાટ જોએ
હા તો વળી ગજાણ વીજાણ ને ઈએ હે ભેગું
એટલે જ ને એટલે જ થોડુંક બીક લાગે પછી વળી સેફ નહી ને રસ્તામાં જવું
વરસાદો ખાલી તો એમ થાય કે ખાલી વરસાદ હે
હા વરસાદ હોય થોડે હમણાં ત્રણ દિ થયા તો એટલો ફાસ્ટ આવેરો કે હવાના પોણી ને બધું ભેગું હે
ખુબજ બારી એ ખુલ્લી નથી રહેતી જરા કે
થાય ઈયા અમે પ્લાસ્ટીક બાંધી નાખીએ તોય બાલક ની આખી પલળી જાય ને તો હવે કેટલું રાખુ. ક કાલ તો મશીનએ સોટ થઈ ગયા. ઓલું કરવા એટલે શું બારે પડ્યું ને બાલ્કની માં તો તો ભીનું ભીનું પડ્યું હોય ને આમ જરાક કાલ દીપક ને એજ કીધું તો મેં કીધું આ મશીનમાં તો ભાઈ સોટ લાગે રહો વળીને બધું ખોલીને ડ્રાય કર્યું ડ્રાયર થી
હમ્મ.
અંદર ઉપર કવર ને ભીનું પડ્યું ને પછી હુંકાઈ નઈ ને હમણાં કવર બવર કાઢ્યું બધા કવર તો હુંકાશે નહિ હમણાં તો
એ મુકાય નહી એવું છે હમણાં તો વરસાદએ ફૂલ ચાલુ જ પડ્યો. કપડા એસરા કપડા ધોવાનું તો મનેએ નથી થતું
તઈ એક્સ્ટ્રા સું હે એ નથી હુંકાતા બે બે દી લટકેરા બધા
બે બે દી સવારના પણ નાઈટ હે થોડી દોરી લઈ આયો હે એ અંદર ક્લિપ આવે ને કેક મે હેન્ગર લટકી
હા હા. એ મેં પોતે બધા એંગર માં જ નાખ્યા એ દોઢ ડઝન ઘણા એંગર એ બધા ખાલી કરી નાખ્યા હમણાં કબાટમાંથી વાતો ની હમણાં કપડા એમાં જ પડ્યા હશે પણ હેન્ગર કપડા કપડા હુંકાવા હારું ખપશે હરું ભરું
અ એ છે કપડા સુકાવા હારુ ખપશે ઓમ નથી સુકાતા
નથી ઉકાતા કેમ હે માજી ને હવે
છીએ જો સૂતા જે ઊભા નથી થતા
કેમ અ તો રજા લેનારા
ખબર હે હમણાં આવડો વરસાદ ગણો હે હમણાં નથી એવડો
ના ના હમણાં ના જજો ખાઈ પીએરા બરાબર
હઓ ખાઈ પી લે રા બરાબર
હા કઈ વાધો નથી.
ના સવારના બે તરણ રોટલી નાસ્તામાં કરવી લઈએ બપોર ના બે તરણ રોટલી
હા હા તો ઘણું મોટાને પછી કેટલો ખોરાક એટલો જોય ને બે તરણ રોટલી જેટલો જોઈએ.
વચ્ચે નાસ્તો કરી લે મગબગ બાફી દે એમ કરે
કઈ વાંધો નથી. હજી હુંતા જ પડ્યા હે તો મેં કીધું કેમ મે વડે કેવડા
ઉગ જ નથ થઈ કે સે મારેથી થતું નથી કે હલાતું હા એક ચાર વાર હમણાં પડ્યુંને ક્લાઇમિંગ કેવાયું ને
હા એટલે ઓમ બધા ને એમ જ હે હમણાં તો
તરે જ બે ટાઈમ પંમ્પ લેવાનું કીધું પણ લેતા નથી એક ટાઈમ જ લેરા
તો હું શું કરવાનું છોરા તો છે નઈ કે મનાવી ઘડી ઘડી કહીએ.
એ જ ને. આઠ વાગે જમવાનું કીધું આ ડોક્ટરે આઠ વાગે ગોડી ખાવાની તો રોજ કહું ને કે આઠ જમવાનું તૈયાર કરીને હમણા શું વરસાદ જેવું હોય તો આપડે બધા ઘરે જ થાહે ને તો ફટાફટ એમ જાય જમેની આઠ વાગે ઘોળી ના ખાય કે હું ભૂલી જઉ કે ગોળી ખાવાનું
રોજનું શું કે તમારું તો અવે આ તો યાદ આવી જાય ને રોજ નો હો તો તો
રોજ તૈયાર કરીને રાખી દઉં તોય જમીને નઈ સુુંતા
હમ તમારો અવાજ સ્લો આવે રો કેમ?
હા હોવે બરાબર સમજાયો હું તૈયાર કર રાખું તો એ જમે એ નહીં તો શું કરવાનું.
આચ્છા, કયાં તા પછી ડોક્ટર કને
હા એક જ વખત નંદે કીધું તું અને ફરક પડી જશે ફરી આવાની જરૂર નથી તો મમ્મી
હા હા બરાબર પણ આજે ઉભા નથી થતા તમે કીધું ખબર નહીં વળી મનમાં એમે કે બીજી વાર જવું હોય કે શું
એ મને કેવા મન્ડે ડોક્ટરે સોમવારનું કીધું, કીધું નથી સોમવાર નું ડોક્ ક્ટરે એમ કીધું કે ફરી આવાની જરૂર નથી ફરક ના પડે તો જઈએ કેધું તો કેટ મને એમ થાય ગળામાં ખીચખીચ હતી એકવાર બતાઈને અમે એના કરીને સોળસો રૂપિયાની વે
કેચ કેચારું ના
ઉધર સરું કરી એના હારુ જ લીધી એ ને વેક્સીન
હારુ તા છે એના રોકલી દે
હમ
બરાબર.
થોડી કેર કરવી ખાત ગરમ પાણી નહો એક દિવાળી બોટલ પર
ઘણું નડશે આ વાતાવરણ ઓમે એને નડશે દમવાળા ને તો નડે ને ભેજવાડુ હમ આવશે થોડુંક કેવું રાખશે આ તો આપને ધ્યાન રાખવું પડે આ વાતાવરણમાં તો તઇ ચમતા તોડી હૈ
એજ ને પકડેલા ઘડા બાડા દે
પકડાઇ જાઈ રોહ બાપુજી બરાબર છે ને
હા બાપુજી બરાબર છે એ તો વળી મમ્મીને પૂછે તો શું જમી વારે નીકળે ને એટલે શું ખાધું કેટલું જમાનું બ તો પૂછો મેં કીધું વાહ આપને આપના ઘરવાળા કેધી નથી પૂછતા પુસી જો ને
આપને વાટ જોવી પડશે મમ્મી જેટલું થવાની પૂછ વારુ હવે અમના એ લોક કો બે ને શું પછી એક બીજા ની ચાક એ છે ને કામ એટલે ફરક પડે ને આપડા ઘરવાળાને આમ ટેન્શન કી કે જા
સાચી વાત છે, મમ્મીને તો એવું આમ ક બધું બરાબર ન હમણા સિંગાણામાં લાડુ બનાવી દીધા, ગોડ વાળા છે.
હા.
બે નાના બેઠા ખાય તો, એ હાલનેમી અને એમ નથી પામતો, બાપકી છે, એ સારા કરે, હાથમાં માળા પડી તો, હું ખાઈ જા. આ જે મે તું કે બાપુ જેમ કીધું, બીજો ડબ્બો ભરેલો, ક ખપે તો ખાજો તમે ખાવ.
ના, તો જબરજસ્ત ખાવડાવ
કઈયાછ વાત
શું કરેનું?
કઈ નથી ક હમણાં તો આપડે વરચી ર ઘરમાં કંટાળો આવે નીચે જવાનો, આમ કંટાળો આવે, બારે નીચ ડવાનો, પણ ટાળવા આવ્યો આ
હું આજે જ વિચારતી હતી નહી તો આપે, હાલી ગણેશ ઘાટ કે કેમ રેનકોટ પહેરીને, જોઈ આવી, ખાલી તો થ જ પાણી બાણી કેમ જોઈ તો આવી, જ આપણે બધા કેટલા માણ જાયરા પબ્લિક પાણી જોવા.
કઈસ હ.
બીજે ક્યાંય નહી તો, અહિયાં તો જ ગયા.
હા, હા, જોયા કરી, પ્રોગ્રામ વાળી. આ વળ છોરા પીટી ને, હાલવાનું મન થાય ને, વળી. કઈ વળ એનારું કરીને, આપને એમ થાય બીજું પછી છે. પાણી તો આપ આપણા ઘરેથી પાણી પાણી દેખાય રહ્યું, આમ તો
એટલેથી તો દેખાય રહ્યો, અ મારે કને અહીંયા ક્યાય ના જ દેખાય ને, શું ખરદ નીકળી
નાને ઉઠીને પેલા એ જ જોયું વાડીમાં, કેટલું આવ્યું ને, કેટલું પાછું વળ્યું ને, કેટલું આવ્યું ને, કેટલું ડૂબી ગઈ એને. આજસ કેતો હતો ભ અહિયાયા ઊંધી આવી જાય તો. થાય મેં કીધુરું કે, રડ ઊંધે આવી જાય, તો થાય મે, કીધું રોડ ઊંધ આવશે તો, ખબર પડશે.
હમણાં તો શાક ના એના ભાવ વધી, કાંદા-બટેટા નયે બટ
કાંદા-બટેાટા તો વધી જ ગયા, ચાલીસ રૂપિયા એ કાંદા.
થઈ ગયા. હા, થઈ જાય. હા, હું એ પાંત્રીસમાં લઈ આવી હતી.
એ વચ્ચે ટેમ્પો આવ્યો ને, છેલ્લી વાર ત મેં લીધા તા, સોના ત્રણ કિલો દીધા તા તયા ને. પછી હવે કિલો-કિલો લઈ વચ્ચે વચ્ચે તો પછી તો ચાલીસ લેનારજો ને, ત્રણ કિલો ભેગા લઈ. વડી સોના એ શુક્ર શુક્રવાર ના આવે, પણમાં વરસાદ ના લીધે, આપડે એમ થાય કઈક કંટાળો આવે. ઉતરવાનું તો અમાં શાક લેવાગી તો, પછી લીધા તો. હ, ચાલીસ રૂપિયા એ હમણાં કાંદા ખપ ઘણા ને કાંદા આ સિઝન માં વ
હ, ખપે ઘણો કાતા પટેમાં.
કે તું લસણ. પડ્યો તેતે કેટલું ખાઈ ગયા, એ ખબર નહીં જ, લસણ થોડું પડ્યા.
લસણ મને ફૂલો પશે દુધી ન હું સા હ, ઓછું નાખું, પણ હમણાં નાખું રહી.
હમણા શું ઠંડુ હોય ને એટલે હા નેળી કઢી બઢી હમણાં બંને પડી ને
ક્ઢી અમારી કાલે બપોરના બની રાતના બની પણ
કરીને તમે લસણ નહી નાખતા હોવ પણ અમ તોડી નાખી દે
એના કર
હા એટલે પછી આલે બધાને જોડે આયુષ્યના લસણે ત મેં કીધું હાલે પડ્યું હમણાં ભેગું ડબ્બી કામ ઓલું કર નાખી પછી છોલ નાખી તોડુ હમ આમ પલાળ નાખીરા પલાળ નાખીરા ને થોડુંક સોફ્ટ થઈ જાય સોલવામાં.
એવુ ત
હું હમણાં પલાળ નાખુંરે હવારના એટલે? પછી ખપે એટલું જ ખપે એટલું પલાળી નાખ આપણેે બે ચાર પાંચ કણી ફોલવ્યું ને તપેલી પલાળ નાખે પછી વળી બે ત્રણ કલાક રહીને આગળના પલાળ નાખુ તો પાછળના ફોલું તો થોડું ફટાફટ થઈ જાય રૂ
હા એમને પછી એઈ લસણ ફોલેલું રાખું તો રખાય.
હા હા પછી એમાં શું પલાળ લીધું પછી આમ કપડા લૂસીને ફ્રીજમાં રાખી દેય વાંધો નથી આવતો. હા, હમણા તા એમ જ કરું રહે આ વાળું ચાલુ કર્યું ને જ્યાથી ખાવાનું તેય તેમ જ કરૂ રે ડબી જેટલું ભેગું ઓલુ
તને એ આયુષ આયુષ્ય વાળા નો હોય ને લાલ લસણ હે સ્ટ્રોંગ બો હોય
સ્ટ્રોંગ એટલે જ ને ઈ પછી ભેગું ઓલું કર નાખું. ને પલળ નાખું ને પછી વળી પાછાના ફૂલ નાખીએ તો વળી થઈ રેરું
છે ફોન કર્યો તો બોરીવલી?
હા.
ભાઈ એ તો કેય અમે જવાબ બેે કર કે પરમ દિવસે એને કર્યો હશે? ફો ટી કે મેં પૂછા કરી લેવું દસવાળાને એ પોગ્રામ કરી લે.
હા હા, હમણાં તો પછી વળી વરસાદે કોણ હોય વળી
એક પ્રોગ્રામ કરેલા પણ વરસાદેને ફોન કરો પડશે
હા, એટલે વરસાદે તો બીજું તો કે ઈ લોકોને આવા જવા વાળા ને નડે ને આ થોડોક ઓછો થઈ જાય તો હાલે પછી હ એ આપ
ચાલુ થય એમ છે હમણાં ફાસ્ટ જ ચાલુ
પાંચટા જઈ છે ને હ થોડાક બી ખમી જઓ થોડાક ઓછા થઈ જાય પછી કરો.
હા, એજ ને કેવું પડશે તારે ભાઈને ફરી ફોન કરી દેજો વાંધો નથી કઈ? કીધું એક તારીખ નવલી ની કરું તો વાંધો ની પછી રાખશું. એમે એને કીધું હતું કે વરસાદ હશે તો જોશું પણ એનાય દેશમાંથી દાઢડી દાઢો આવે તો વળી ટિકિટું બિકિટું લઈ લેયને કરતા પહેલેથી ફોન કરી દેય તો આલેને
હાલે હાલે ત્યાં ઓગણીસનું કીધું તું કઈ તારીખનું કીધું તું
હા ઓગણીસને છવ્વીસ તારીખ બે તારીખે કીધું હતું કે તમને જે ફાવે એમ
હા, બરાબર.
કે જે ફાવે એને કે પછી વરસાદ હશે તો વળી આપે ઈ પ્રમાણે ગોઠવશું એને વાત કરી હતી.
હા હા, એ તો બરાબર ને પછી વાળા દી ઓમ પછી હવે હા લેવા જયને બધા. અષાઢ પછી શ્રાવણને બધું હાલે એવું છે એટલે હાલે.
શ્રાવણમાં સાદ હશે પછી શ્રાવણ પ